હેલો.
હલો.
હલો જયમત હલો નમસ્કાર.
કે નમસ્કાર.
કેમ છો હા આવે છે ને હા આજે આપણેે વૃદ્ધ માતા પિતાની સંભાળ વિશે વાત કરીશું.
બરાબર.
હવે આજકાલ જીવન બહુ ઝડપથી આગળ વ વધી રહ્યું છે. દરેક વ્યક્તિ પોતાના કામ જવાબદારીઓ અને સપનાઓમાં વ્યસ્ત થઈ ગઈ છે. આવા સમયમાં વૃદ્ધ માતા પિતા સંભાળનો વિષ ઘણી વાર ચર્ચામાં આવે છે. કેટલાક લોકો કામ માટે આ ફરજ છે તો કેટલાક માટે એ લાગણીનો વિષય બની રહી છે.
એક તરફ એવું લાગે છે કે માતા પિતા
આપણને ઉછેર્યા શીખવ્યા જીવન આપ્યું એટલે તેમની સેવા કરવી એ આપણી ફરજ છે. ફરજના આ ભાવથી ઘણા લોકો પોતાના માતા પિતા ની સંભાળ રાખે છે. તેવો સમય કાઢે છે દવાઓ ખોરાક અને આરામની ચિંતા કરે છે. આ બધું કરતી વખતે મનમાં એક જવાબદારી નો ભાવ હોય છે કે આ કરવું જ જોઈએ.
સાચી વાત છે. બીજી તરફ લાગણી નો પાછો વધારે ઊંડો અને સચ્ચો લાગે છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના વૃદ્ધ માતા પિતાની સંભાળ પ્રેમથી કરી છે. ત્યારે તેમાં કોઈ બંધ છોડ નથી. તેમાં કંટાળો નથી બોજ નથી. મહાત્મા પ્રેમ અને આદર હોય છે. આવા લોકો માટે માતા પિતા માત્ર જવાબદારી નથી. પરંતુ જીવનનો સૌથી મહત્વનો ભાગ છે.
સમય બદલાતા કુટુંબ પ્રણાલી માં પણ બદલાવ આવ્યો છે. સંયુક્ત કુટુંબની જગ્યાએ નાના કુટુંબો વધી ગયા છે. આ કારણે ઘણા વૃદ્ધ માતા પિતા એકલા રહેવા મજબૂર બને છે. કેટલાક લોકો તેમને વૃદ્ધાશ્રમ માં મોકલે છે કારણ કે એવો માને છે કે ત્યાં વધુ સારી સંભાળ મળશે. પરંતુ હૃદયની અંદર ક્યાંક એ ખાલી પાનું રહી જાય છે.
હા. અને કેટલાક લોકો માટે આ પરિસ્થિતિ ખુબ જ કઠિન બની જાય છે. એક તરફ પોતાની નોકરી સંતાનો અને જવાબદારી અને બીજી તરફ સેવા કરવાની ઈચ્છા છે. આ સંતુલન જાળવવું સરળ નથી. પરંતુ જયારે લાગણી પ્રબળ હોય ત્યારે વ્યક્તિ કોઈ પણ રીતે સમય કાઢેલ છે.
વૃદ્ધ માતા પિતા માટે સૌથી મહત્વનું શું છે. તે સમજવું જરૂરી છે તેમને વધારે પૈસા એ સુવિધાઓ નહી પરંતુ પ્રેમ ધ્યાન અને સાથ જોઈએ છે. તે બહુ ઈચ્છે છે કે કોઈ તેમની સાથે વાત કરે તેમની વાત સાંભળે અને તેમને મહત્વ આપે. આ નાની નાની બાબતો તમને તેમને ખુશ રાખે છે.
સાચી વાત છે. ફરજ અને લાગણી વચ્ચેનો તફાવત અહીં સ્પષ્ટ થાય છે. ફરજમાં કામ થાય છે પરંતુ લાગણીમાં હૃદય જોડાય છે ફરજમાં સમય આપવામાં આવે છે પરંતુ લાગણીમાં સમય જીવ જીવવામાં આવે છે ફરજમાં કરવું પડે છે પરંતુ લાગણી માં સ્વાભાવિક રીતે જ થાય છે.
ક્યારેક એવું પણ બને છે કે શરૂઆતમાં ફરજ તરીકે કે શરૂ કરેલું કામ ધીમે ધીમે લાગણીમાં બદલાઈ જાય છે. ઘારે વ્યક્તિ પોતાનામા માતા પિતાની સાથે સમય વિતાવે છે તેમની જરૂરિયાતો સમજે છે ત્યારે એક નવો સંબંધ વિકસે છે. આ સંબંધ વધુ ગાઢ અને સચ્ચો બને છે.
સાચી વાત છે સમાજમાં પણ આ વિષય પણ જાગૃતિ વધવાની જરૂર છે લોકો સમજવા જોઈએ. કે વૃ્ધ માતા પિતાની નથી જવાબદારી પણ છે. જો દરેક વ્યક્તિ પોતાના માતા પિતાની સંભાળ તો સમાજ વધુ સંદનશીલ અને મજબૂતાની
આખરે વાત એ છે કે ફરજ અને લાગણી બંનેનું પોતાનું મહત્વ છે પરંતુ જો આ બંને સાથે આવે તો સંબંધો વધુ સુંદર બની જાય છે ફરજથી શરૂ થઈને લાગણી સુધી પહોંચવું એ જીવનની સાચી સફળતા કહેવાય.
હ સાચી વાત છે વૃદ્ધ માતા પિતાની સેવા કરવી. નથી જીવનનું એક મૂલ્ય અવસરે આ ખુશી છુપાયેલી છે.
સમય જતા સમજણ વધુ ઊંડી બનતી જાય છે જીવનના દરેક અનુભવો માણસને અંદરથી બદલતા રહે છે. બાળપણમાં જે માતા પિતાની સાથેનો સંબંધ માત્ર સંરક્ષણ અને માર્ગદર્શન સુધી મર્યાદિત હતો. તે વૃદ્ધા અવસ્થા અવસ્થામાં આવીને એક અલગ જ સ્વરૂપ લઈ લે છે. હવે તેઓને માર્ગદર્શન આપવાની. તેમની કાળજી લેવાની ફરત સંતાનો પર આવી પડે છે.
અને ઘણ વખત એવું જોવા મળે છે. કે વૃદ્ધ માતા પિતા પોતાના સંતાનોને થાય તે માટે પોતાની જરૂરતો અને એઓ પોતાના દુઃખ દર્દ ને અંદર જ રાખે છીએ. બહારથી હસતા રહે છે આ એકાંત માત્ર સારી નથી પરંતુ ભાવનાત્મક પણ હોય છે.
આવી પરિસ્થિતિમાં જો કોઈ સંતાન સાચી લાગણી થી તેમની પાસે બેસે તેમની વાતો સાંભળે તો તે ક્ષણો તેમના માટે અમૂલ્ય બની જાય છે. આ ક્ષણોમાં તેઓને લાગે છે કે તેઓ હજુ પણ મહત્વપૂર્ણ છે હજુ પણ કોઈને તેમની ચિંતા છે. આ ભાવના જ તેમને જીવંત રાખે છે.
બરાબર છે ફરજ તરીકે કરેલી સેવા ઘણી વાર મર્યાદિત હોય છે તેમાં નિયમ હોય છે સમય હોય છે. પરંતુ તેમાં આત્મીયતા ઓછું હોય છે. બીજી તરફ લાગણીથી કરેલી સેવા સ્વાભાવિક હોય છે તેના સમયની મર મર્યાદા નથી તેમાં માત્ર જોડાણ જ હોય છે.
આધુનિક જીવનમાં ટેકનોલોજી વધી રહી છે. પરંતુ સંબંધોમાં અંતર પણ વધી રહ્યું છે. લોકો સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહે છે. પરંતુ પોતાના ઘરના લોકો સાથે વાત કરવા માટે સમય કરતા નથી વૃદ્ધ માતા પિતા માટે આ અંતર વધુ પીડાદાયક બની શકે છે.
હા અને ઘણા ઘરોમાં આવું પણ જોવા મળે છે. કે માતા પિતા સંતાનો સાથે રહે છે. પરંતુ એના અનુભવે જ કારણ કે શારીરિક નજીક ના હોવા છતાં ભાવનાત્મક જોડાણ ઓછું હોય છે. આ સ્થિતિમાં ફરજ તો બી થાય છે પરંતુ લાકડીનો અભાવ રહી છે.
જયારે લાગણી થી સેવા કરવામાં આવી ત્યારે નાની નાની બાબતો પણ મહત્વપૂર્ણ બની જાય છે. સાથે બેસીને ચા પીવી જૂના દિવસોની વાતો કરવી હળ હ હળવીી હસ મજાક કરવી આ બધું જીવનને સુંદર બનાવે છે. આ ફળો પૈસાથી ખરીદી શકાય તેવી નથી
હા અને સમયની સાથે એક સત્ય સ્પષ્ટ થાય છે. એ જે પ્રેમ આપણેે આપીએ છીએ તેજ આપણને પાછું મળે છે. જે સંતાન પોતાના માતા પિતા ની સેવા પ્રેમ કરે છે તે પોતે પણ જીવનમાં શાંતિ અને સંતોષ અનુભવે છે. આ આંતરિક ખુશી કોઈ બહારની વસ્તુ થી મળી શકતી નથી
દરેક જીવનમાં એવી પરિસ્થિતિ આવે છે જ્યાં બધું સંભાળવું મુશ્કેલ લાગે છે. પરંતુ આવા સમયમાં જો લાગણી મજબૂત હોય તો દરેક સમસ્યાનોો ઉકેલ ઉકેલ મળી શકે છે. અને માણસ ને શક્તિ આપે છે. ધીરજ આપે છે અને સાચો માર્ગ બતાવે છે.
અને દુ માતા પિતા માટે સૌથી મોટું આશ્ચર્ય એમના સંતાનો હોય છે. જયારે સંતાનો તેમની પાસે હોય છે. ત્યારે તેઓને સુરક્ષા અને શાંતિનો અનુભવ થાય છે. આ વિશ્વાસ જ તેમના જીવનનો આધાર બને છે.
આખરે વાત એટલી જ છે કે જીવનમાં સંબંધોનું મહત્વ સૌથી વધારે છે. ફરજ અને લાગણી બંને જરૂરી છે. પરંતુ જો લાગણીનો અહેસાસ. જોડાઈ જાય તો સંબંધો વધુ મજબૂત બની જાય છે.
હા અને વૃદ્ધ માતા પિતા. ની સંભાળ લેવી એ જીવનનો એક એવો અધ્યાય છે. જેમાં માણસ પોતાની માનવતા. અને સંસ્કારને સાચા અર્થમાં જીવતો શીખે છે. આ અનુભવ. માણસને વધુ સંવેદનશીલ અને સમજદાર અને વધુ. પૂર્ણ બનાવીએ છીએ. હવે આ સાથે આપણે ઘણી વાત કરી. હવે બીજા ટોપિક પર ફરી વાત કરીશું.
ચોક્કસ આવજો.
આવજો.